હાલ
હલો. એકમ મજામાં તો બસ ઘરે જ બ વેકેશન પડ્યું છે તો. તમે કેમ છ? છ બડા ઘરના સારા ટો સે ને?
હા એમ તો સારા છે. પરંતુ હાલમાં શું છે કે અમારુ પણ જે ભણન હતું અમાર જે કોલેજ કરટો હટો હમણાં તો પટી ગાય છે. ને રિઝલ્ટ પણ આવી ગયું છે પરંતુ હાલમાં શું છે કે ઉનાળાનું ઋતુ છે અને હમણાં જે મહિનો ચાલે છે જૂન તો જૂન મહિનાના પણ આ પંદર વીસ દિવસ નીકળી ગયા છે તો છતાં પણ જો વરસાદ ન કોઈ નામું નિશાન નથી દેખાતું. એટલે મને એમ લાગ્યું છે કે આપડું પ્રદૂષન કારણે થઈ ર છે કારણ કે આપણા દેશમાં એમ જોવા જઈએ તો ચારે બાજુ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે અને બધી જ જગ્યાએ કારણ કે આપણો દેશ હમણાં શું છે વિકસિત થઠઈ રહ્યો છે. અને જેમ તેમમ વિકાસની જઈ રહ્યો છે તેમ તેમ પ્રદુષણ ઓછું થવું જોઈ પરંતુ વિકસિત ની સાથે સાથે મને તો એવું લાગી રહ્યું છે કે પ્રદુષણ પણ ખુબ જ વધી રહ્યું છે એના નિવારણ માટે આપડે પગલા લેવા જોઈએ અને હાલમાં જોવા જઈએ તો અમારો પરિવાર પણ અમે અમારે જે ગામજનો છે તેઓ લોકો ગામડામાં જ રહીએ છેીએ એટલે ખેતી પર જ નિર્ભર છે પરંતુ જોવા જઈએ તો ખેતીમાં પણ આજે એટલું બધી મજા રહી નથી કારણ કે ચારે બાજુ વરસાદ પ પડે છે પરંતુ કેવું છે કે કોઈ વાર ઉનાળો ની રઋટુ હોય તો ટાપ ખુબ જ પડે છે ત્યારે વરસાદ ઓછો પડે છે અને કોઈ વરસાદ ખુબ પડે છે ઠંડી ઓછી પડે છે એમ ઘણા બધા ક્લાયમેટ ચેન્જ એટલે કે આ જે વાતાવરણ છે તે ચેન્જ થતું રહે છે એના કારણે આજકાલની જે આપણેે માનવ સંપત્તિ છે કે પછી જે પશુ પક્ષીઓ છે તેમના પર અસર થતી જોવા મળે છે અને એ બધુંને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને અમારી સાથે બનાવો એવા પણ બનેલા છે કે બો કચરો હતું એ અમારે ત્યાંથી જે નહેર પસદ થાય છે ત્યાં ઘણા બધા પ્લાસ્ટિક ના કચરો બાળકો દ્વારા અને જે અમારા ત્યાં પશુ પક્ષીઓને ત્યાં નહળાવવામાં પણ આવતા હતા તો તેના કારણે જે પાણી પ્રદુષણ થતું હતું અને અમારે ત્યાં શું છે કે એક પાણીનોો ઉપયોગ કરી અમે ખેતી પણ કરીએ છીએ તો અમે જયારે પણ ખેતરમાં મક્યું હતું ત્યારે એના કારણે પણ અમારા જે વનસ્પતિ છે જે અમે પાક રોપેલો તે નાસ પામ્યો હતો અને એના કારણે અ ઘણું મોટું નુકસાન થું હતું અને અમે એને સહન પણ કર્યું હતું પરંતુ અમે ત્યારે શું કે સરકાર પર સહાય માંગી હતી અને સરકાર શ્રી અ થોડી ઘણી સહાય કરી હતી એમ તો ઘણી સારી સહાય કરી હતી પરંતુ આ બધાને થયું એટલે અરે અને કે તે વા પણ શું હો છે કે કોઈ એક જઆ ખેડૂતને થાય તો એના માટે સરકાર સે. સહાય કરતી નથી એના માટે જો આખા ગામજનો કે આપણા જે શહેરો હોય છે ત્યાં બધા ભેગા મળીને જો આપણે પ્રોટેસ્ટ કરીએ એટલે કે સરકાર પર આપણે અવાજ કરીએ અવાજ ઉઠાવીએ તો આપણા આપને ન્યાય મળવાની સંભાવના રહેલી છે શ તમારા બાજુ પણ હાલમાં જે ઉનાળા તૂટું છે તો ગરમીનું પ્રમાણ વધી રહ્યું હશે ને?
હા ભાઈ તમારી વાત એકદમ સાચી સાચી છે અને આ વસ્તુ આપણે કરવી જ જોઈએ કારણ કે તમને ખબર જ છે કે આપણા દેશમાં એટલું બધું ક પ્રદુષણ એટલું બધું વધી જવાનું આ બધી એટલું બધું વધી ગયું છે ને કે હવે કઈ વાતો જ ન પૂછો અને બીજી વાત એ પણ છે કે જો આપડે કેઠે પણ કશે પણ જોવું હોય તો મતલબ આપણે અ સાયકલને એવોનો જ ઉપયોગ કરવો જોઈએ ચાલતા જોવું જોઈએ અને ગાડીનોો ઉપયોગ ખુબ જ ઓછો કરવો જોઈએ કારણ કે આ ગાડીઓના કારણે જ આજકાલ ખુબ જ વધારે પ્રદુષણ થઈ રહ્યું છે એવું મને લાગે છે કારણ કે તમને ખબર જ છે. કે કોરોના કાળ જયારે ચાલતું હતું ત્યારે ગાડીઓને એવું નહી ચાલતી હતી તો ત્યારે શું થયું હતું કે ત્યારે જે આકાશમાં જે ઓઝોન લેયર હતી તો તે ઓઝોન લેયરમાં મતલબ જે કાણા પડેલા હતા તે એકદમ પુરાવા લાગ્યા હતા પરંતુ જેવું મતલબ આપણે કોરોના પછી નો કાળ જોઈએ તો મ મતલબ ત્યારે શું થયું કે તે પાછા તે જે મતલબ કાણા હતા પાછા મોટા થવા લાગ્યો તો એમાં શું કે મતલબ જયારે ગાડીઓ ના ચાલતી હતી લોકડાઉન ના સમયે અને બધા ઉદ્યોગો પણ બંધ હતા તો જેથી કરીને ખુબ જ વધારે એવું મતલબ આકાશમાં ઓઝોન લેર સારી થવા લાગી હતી પરંતુ હાલમાં પાછું લોકડાઉન ખુલી જવાના કારણે પાછું મતલબમાં ઓઝોન લેવરમાં કાણા પડી ગયા એટલે પાછી જે કિરણ છે ને આપણા મતલબ સ્કીિન પર ડાયરેક્ટ ડેમેજ કરી રહી છે એટલે જો બપોરના સમય ને એવું તો બાર જવું જ ન જોઈએ અને જો એનાથી આપણે બચવું હોય તો સનસ્ક્રીન એ બધું તો લગાવવું જોઈએ અને સાથે સાથે એનાથી આપડણે આખું છુટકારો પાવવો હોય તો પેલા તો આપણે ઝડવા અને એ બધું રોપવા જોઈએ તો જ આપણેે બધુંથી છૂટકારો પાવી શકીશું તમારે શું કેવું છે.
હા વાત તો મારી સાથેચ છે અને આપડે વૃક્ષો સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ. કે આપણે બાજુ અ કોઈ પણ જગ્યાએ લોકો કચરા ના ફેકી અને ઘણી બધી એવો મુસીબતો નો સામનો કરવો જોઈએ જેથી આપડે ત્યાં એવું નહી થાય કે ગમે તેમ પ્રદુષણ લ કે પછી અ આપડા જે પ્રાણીઓ છે વનસ્પતિઓ છે. પામ વા લાગ તેથી આપ એક્ટિવ રહેવું જ જોઈએ અને આપડ બાજુ શું છે કે કોરોના વર્ષમાંને જણાવ્યું ત્યારે ખુબ જ સાર એવું પ્રદુષણમાં ઘટાડો થવા લાગ્યો હતો. કારણ કે કોઈ વ્યક્તિ કોઈ પશુ પક્ષી કોઈ બહાર નીકળતું નહીં કારણ કે એ રોગ જ એટલો ઝેરી હતો. પરંતુ હાલમાં શું છે કે કોરોનાના કાળ વીતી ગયો છે અને એની વેક્સિન પણ શોરી કાઢવામાં આવી છે પરંતુ હાલમાં તો ચારે બાજુ જોવા જઈએ તો પ્રદુષણ ન પ્રમાણ પાછું વધટવા લાગી રહ્યું છે. ને હાલ માટે શું છે કે આપણે જે દેશ આઝાદ થયો છે અને આપડો ચારે બાજુ જે વિકસિત ના કાર્યક્રમ આવે છે એના કારણે પણ પ્રદુશન થતું જોવા મળે છે અને અમે જે હમણાં હાલમાં જે પાકેટ છે એમાં પણ ઘણું બું નુકસાન થું જોવા મળે છે કારણ કે શું છે જો પાક એવો છે કે આપડે પેલા ટો પા દવાનો છટક કરવા હોય છે અને અમે દવાના ચટો નિયમિત રીતે કરીએ જ છે પરંતુ આ જેમ ખેતીનો પાક પરી ન પાક હોય છે એ તો પૂરેપૂરો ખેતી પર જ નિર્ભર હોય છે એટલે એમાં ઘણું બધું નુકસાન થવાની સંભાવના રહેલી હોય છે અને અવે કેરી પાક સારો એવો થાય પરંતુ જો એના પર આપડે હમણાં તો હાલ માટે શું છે કે ચારે બાજુ વનસ્પતિઓ જે કેરી હોય છે એના પર પણ બેગ પહેરવામાં આવે છે અને જો આપણે બેગ નહી પહેરાશું તો કેરી પર ડઘ આવી જવાના કે પછી ફળમાખી લાગી જવાનું હોય છે અને અ દેશમાં જે હમણાં જે અનએમ્પ્લોયમેન્ટ ચાલી રહ્યું છે જે આપણા ગેર બાજુ આપને કોઈને જોબ મળતી નથી તેના કારણે શું છે કે લોકો પણ ગેર રસ્તે દોરાય છે એટલે પહેલા શું હતું કે ખેડૂતોની જે કેરી હતી જે પાક હતો તે ચોરાવાનો ભય ઓછો હતો. પરંતુ હાલ માટે શું છે કે લોકોને પૈસાની ખુબ જ જરૂર પડી રહી છે એટલે લોકો એકબીજાની વાડીમાં જઈને કેરી ચોરી લે છે એમ તો કેરી ચોરાનો ભય ઓછો રહેલો છે પરંતુ અમુક વાડીઓમાં એ લોકો કો ને કેરી ચોરવાની મજા પણ આવે છે કારણ કે ભાવ પણ દર વર્ષે સારો હોય છે આ વખતે પણ ભાવ સારો એવો મળ્યો પરંતુ જે યુદ્ધનો સમય હતો જે યુદ્ધ થઈ રહ્યા હતા એના કારણે આપણા બાજુ હાલમાં જોવા જઈએ તો એના કારણે કેરીના ભાવો થોડા ઘણા ઘટ્યા હતા એના કારણે ખેડૂતોને થોડું મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું પરંતુ આતે કેરીનું પ્રમાણ જોવા જઈએ હતું કેરી પણ આમ જે આવે તેના કરતાં ઓછી હતી એટલે કે આપણા આખા દેશનું જો આપણે માર્જિન કએ તો આપણે ત્રીસ ટકા કેરી જોવા મળી હતી સિત્તેર ટકા લોકોની કેરી આવી હતી કારણ કે આ જે વાતાવરણ ચેન્જ થઈ રહ્યું છે તેની અસર ઘણી બધી એમ જોવા જઈએ તો કેરી પર થઈ રહી છે અને એના ઉપાય માટે અમે ઘણા બધ ધા પગલા પણ લ રહ્યા છે જેમ કે પેલા અ શું છે કે જે વનસ્પતિ હોય છે તેના પર રાસાયણિક દવા નો છંટકાવ કરાતા પછી રાસાયણિક ખાટરો જેમકે યુરિયા કોમ્પે ઘણા બધ ધા જે ખાટો છે એને નાખકા અતા પરંતુ હાલમાં હવે અમે પણ સુધરી ગયા છે અને અમે છાણી ખાતાના ઉપયોગ કરીએ છે અને જે રાસાયણિક દવાઓ છે તેનો ઉપયોગ કરવાનું ટાડયે છે અને લોકો જો અમ રસ્તે પણ જતા હોય તો એ લોકો જે વાડીમાં ગમેતેમ કચરો ફેંકે છે એ, પ્લાસ્ટિક ફેકે છે એનો ઉપયોગ કરવાનો ના જ પડી છે અને ખાસ કરીને પ્લાસ્ટિકનો તો ના જ પડે છે. પ્લાસ્ટિકનો અને અમે બેસ્ટ ઉપાય તરીકે એ લોકોને બધા કહે છે કે કચરાપેટી માટે તમે નાખો એને જે મ્યુનિસિપાલિટી દ્વારા કચરો ઉઠાવવામાં આવશે અને પછી એનું રિસાયકલ કરવામાં આવશે. એમાંથી પછી બ્લોક, રસ્તા અને ઘણું બધી વસ્તુઓ બનાવવામાં આવશે. તેથી તમે કચરાનો ગમે તા નિકાલ નહીં કરો કારણ કે જોવા જઈએ તો પ્લાસ્ટિક એ શરીર માટે અને આ ધરતી માટે ખુબ જ જોખમી છે એને એને જમીનમાં ભળી જવા માટે કેટલાક વર્ષો લાગે છે. આશરે ચારસો થી પાંન સો વર્ષ લાગે છે એટલે આપણે આ એકવાર આપણે દાટ્યું હોય ધારો કે પ્લાસ્ટિક કસે અને એને સો વર્ષ પછી પડકારશું તો પણ તે તેઓને તેના પર લખેલું હશે તે પણ ટેવું જ નીકળે છે એટલે જમીનમાં તાત્કાલિક ભળી જ નથી એ ખુબ જ નુકસાન કરે છે. શું તમારા બાજુ પણ લોકો દ્વારા પ્લાસ્ટિક નો કચરો ગમે તેમ ફેંકવામાં આવે છે કે પછી તમે એ લોકોને સભાન કર્યા છે અને એ લોકો કચરા પેટીમાં જ ફેંકે છે. શું તમારા બાજુ સ કેવું ખાલ છે હમણાં?
હા અમારા બાજુ તો એમ તો હમણાં તો સારું હાલ છે કારણ કે પહેલા જે હતું તેના કરતા તો ખુબ જ સારું જ કેહેવાય કારણ કે પહેલા અમારા ગામમાં એટલી બધી ગંદકી વધી ગઈ હતી અને બીજા ગામ માંથી લાવીને પણ અમારા ગામમાં કચરો નાખવામાં આવતો હતો તો જેથી કરીને ખુબ જ વધારે એવી ગંદકી પણ પરંતુ અમે સરકારશ્રીને નિવેદન કર્યું અને તયારે અમારા ગામ માં થી કચરો ખટાવી દેવામાં આવ્યો જેથી કરીને હમણાં તો એકદમ શુદ્ધ હવા આવી રહી છે. પરંતુ તયારે જે એટલી ખરાબ હોવા આવતી હતી કે મતલબમાં કોઈ અમારા ઘરે આવવા પણ સારો ન લાગટુ હતું બધાને કે એટલી ગંદી વાસ આવતી હવે અમે બધું નિવેદન કર્યું અને હમણાં તો ખુબ જ સારું ચાલી રહ્યું છે અને અમને અમારા ગામમાં જગ્યા જગ્યા પર કચરા પેટી પણ નાખવામાં આવી સે ને એટલે જેથી કરીને બધો પ્લાસ્ટિક ને એવો કચરો હોય એ બધો અમે કચરા પેટી માં નાખવાડીએ છીએ અને જે કોઈ પણ મતલબ માં બહાર કચરો ના તેના પર ખુબ જ વધારે એવો દંડ નાખશે એવું સરકાર મતલબમાં અમારા જે સરપંચ રિશી છે તો તેમને નક્કી કર્યું છે જેથી કરીને પહેલા પહેલા તો બધાને બો ખુબ જ ખોટું લાગ્યું કે ભાઈ એવું કેમ કરો છો. તમે એવું દંડ ના વસૂલી શકે પરંતુ હવે બધા કહી રહ્યા છે કે હા દંડ વસૂલ વો જ કારણ કે તો જ માણસ સુધરી શકે અને જો બધી મોટી મોટી કન્ટ્રીઓમાં આપણે જોઈએ છે જેમ કે અમેરિકા થી માંડીને બીજી બધી જે કન્ટ્રીઓ છે મોટી મોટી ત્યાં ખૂબ જ સાફ સફાઈ રાખવાનું કારણ એક એ પણ છે કે ત્યાં ખૂબ જ વધારે એવો મોટો દંડ રાખવામાં આવે છે. ગમે તા કચરો નાખવાથી જેથી કરીને ખૂબ જ વધારે એવું ત્યાં સારું રહે છે. બધાને બધા નાની તયારથી જ બધાને ખબર હોય છે કચરો કચરા પેટીમાં નાખવો અને બધા કચરા કચરા પેટીમાં નાખે છે. એથી કરીને ખુબ જ એવી સાફ સફાઈ ત્યાં હોય છે.
હા અને આપડા બાજુ હાલમાં એવું પણ જોવા મળે છે કે આપણા દેશમાં તો ઘણા બધા મેળાઓ ભરાય છે, હટવાળા ભરાય છે ત્યાં પણ શું હોય છે કે લોકો પ્લાસ્ટિક નો ઉપયોગ ઘણો બધો કરે છે કારણ કે એ લોકોને જે શાકભાજી હોય છે તે પસી આ જે ફળ જે ફળ ફળાદિ હોય છે તે બધું લેવાનું પ્લાસ્ટિકની બેગમાં સારું પડે છે કારણ કે એનો વારંવાર ઉપયોગ કરી શકાય છે અને આ જે કાપડની બેગ હોય છે તેનો વારંવાર ઉપયોગ કરી કરી નથી શકાતો એટલે એ લોકો પ્લાસ્ટિકની બેગ નો ઉપયોગ કરે છે પરંતુ એ લોકો શું કરે છે કે એક વાર શાકભાજી લઈ લીધી પછી ઘરે જઈને પ્લાસ્ટિકને ગમે ત્યાં ફેકી ફેકી દેવામાં આવે છે એટલે એવું ની કરવું જોઈએ. આપણે શું કરવુ જોઈએ. પ્લાસ્ટિકનો એ જ પ્લાસ્ટિકનો બીજી વખત આપણે હટોડમાં જઈએ કે, પછી મેળા માં જઈએ ત્યારે એ જ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે એ પ્લાસ્ટિકને જેમ બને તેમ જેટલો થાય તેટલો ઉપયોગ કરવો જોઈએ તો એ એ કારણોસર પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી શકે છે અને જે એટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડાશે ઘટશે એટલો આપણો જે વાતાવરણ છે તે સ્વચ્છ રહેશે એટલે આપણે એ રીતે રહેવું જોઈએ. અ ચાલો મળીશું આપણે જય્યારે મળીશું ત્યારે આ પ્રદૂષણ અને જે ગંભીર બીમારીઓ છે તેના પર આપણે ચર્ચા કરીશું મોટી ચાલો મળીશું.
હા ભાઈ ચાલો મળ્યે.